હા.. હું મજામાં. તમે કેમ છો?
અમે પણ મજામાં છીએ. તો તમારા કેવા તબિયત પાણી સારા છે?
હા.. મારા તબિયત પાણી સારા છે.
હા તો મેં તમને એવું માંગુ છું કે શું છે કે અત્યારના જમાનામાં લોકો જે છે તે મોંઘવારી ના કારણે ખુબ અટકણમાં આવી રહ્યા છે તો શું તમને સાચી વાત છે લોકો છે તે મોંઘવારી ના કારણે અટકણમાં આવી રહ્યા છે
હા હાચી વાત છે
હા તો મેં તમને એવું જણવા માંગુ છું કે અત્યારે લોકો જે છે કે શું છે કે મોગ- ઘરી ના કારણે મોંઘવારીના કારણે લોકો જે છે તે પોતે બધું ખરીદ જ હોય છે કે શું છે કે લોકો જોતા નહી કે આ વસ્તુ આટલામાં જ આવી જોઈએ તે છતાં દુકાનદાર જે છે તે આટલા રૂપ રૂપિયામાં વેચે છે એટલા માટે અ મેં તો એવું જ કેવા માંગુ છું તમને કે શું છે કે લોકો પોતે મોંઘવારી ના કારણે જોતા નથી અને આવર આવર કર દે છે અને અત્યારના જમાનામાં પેટ્રોલ ડી ન પણ ભાવ જે છે તે વધી રહ્યો છે ને શું છે કે વચ્ચે બે ત્રણ દિવસ તો અફવા ઉડી હતી કે દુનિયામાં દુનિયામાં મતલબ કે ભારતમાં જે છે તે પેટ્રોલ ડીઝલનો ભાવ વધી જવાનો છે અને જે પે ટ્રોલ ડીઝલ જે છે તે ખતમ થઇ જવાનું છે એવું લોકો જે છે તે અફા ફેલાવતા હતા એટલા માટે મે તો તમને એવું જ કેહેવા માંગો છો કે તમે આ બધી અફવાઓમાં વિશ્વાસ
ના ના અમે આ બધી અફવાઓમાં કંઈ વિશ્વાસ નહીં કરતા કારણ કે ઘણી વખત એવું પણ બની શકે સે કે જ્યારે આવું પેટ ટ્રોલ ડીઝલ ગેસ કે જે દ રોજ જીવન જરૂરિયાત ની વસ્તુઓ છે તે ખૂટ વાની હોય તો સરકાર દ્વારા ન્યૂઝ છે પછી ગામની અંદર જે ગ્રામ પંચાયત છે ત્યાં આગળ ખબર સરપંચ હોય તે બધા જણાવે છે કે આ બધું વસ્તુ ખૂટવાની છે કે પેટ્રોલ ખૂટી જશે પછી ખાવાનું જે આપડે કરિયાણું હોય છે કે તેની અંદર ઘઉં ડોગેર વગેરે જે ખૂટે તો તે સરકાર દ્વારા આ આગળથી જણાવવામાં આવે છે પરંતુ આવી બધી સરકાર દ્વારા તો કઈ
હા તો એવું છે કે સરકાર કર ધરાત તો કોઈ પણ પ્રકારની યોજના બહાર પાડવામાં આવી નથી. ઠીક. કે શું છે કે લોકોને પોતે તો લાભ થઈ શકે હવે મેં તો એવું વિચારું છું કે સરકાર દ્વારા કોઈ એવી સારા પ્ર ક યોજ બહાર પાડવામાં આવે કે શું છે કે લોકોનો ફાયદો થાય અને એના કારણે લોકો જે છે તે સારી રીતે તેમનું જીવન જીવી શકે
હા તો તમે જણાવો કે તમે જે જણાવોો તેની અંદર એવું છે કે સરકારે તો ઘણી યોજનાઓ બહાર પાડી છે કે એવું હતું પહેલા જ કે જે ગરીબો છે કે ગામના લોકો છે તેમની પાસે બેંક ની અંદર ખાતું નતું તેમને સરકારે એવું કર્યું કે સરકાર દ્વારા એક યોજના શરૂ કરવામાં આવી કે અટલ પેન્શન યોજના એવી ક કરીને તેની અંદર એવું હતું કે જે ગરીબોને જીવતેલા તેમની માટે પેન્શનની શરૂઆત કરવામાં આવી કારણ કે ઘણી વખત એવું પણ બની શકે જે ગરડા યુદ્ધ વૃદ્ધ માણસો છે તેમને જીવવા માટે કોઈ સહારો ના હોય કે તેમના છોકરા હોય તે ન રાખતા હોય તો તેમના માટે અટલ પેન્શન યોજના કરીને કઈક યોજના ચાલુ કરવામાં આવી છે તો તમારા કોઈ ઘરની અંદર સદસ્ય આનો લાભ લે છે
બરા શ થ છે કે અમારા એ ન કોઈ પણ સદસ્ય નથી કારણ કે આ બધામાં શું છે કે પછી આ વસ્તુ જમા કરાવો તમારે આધાર કાર્ડ ઉપરસે પાણી કાઢ પડશે એ બધા ડોક્યુમેન્ટ જ્યાં છે ઉડી દેલ વસ્તુ શુંે છે હવે ઓરિજનલ વસ્તુ તુમાં શું છે કે ઓરિજનલ વસ્તુ કોઈ એવી રીતના આપીને હ અ ઝેરોક્સ હોય તો વાત અલગ છે કેારો તમારે ઝેરોક્સ જોવો જોએ તો અમે તમારે ઝરોક્સ દશું પણ હવે એ જે વ્યક્તિ જે છે તે ઓરિજિનલ વસ્તુ માંગે છે ને ઓરિજિનલ વસ્તુ એવી રીતના આપી ના દીધે હવે અત્યારે તો શું છે કે અમારી બાજુ કરિયાણાની પણ દુકાન છે ને એમાં પણ હવે તો ભાવ વધી ગયા છે એ વ્યક્તિ કરિયાણાનો જે માલિક છે તે વ્યક્તિ જે બહારથી જે વસ્તુ ખરીદીને વેચે છે તો એ પણ બહારથી લાયેલી કિંમતમાં નથી વેચતો પરંતુ વધારે કિંમતમાં વેચે છે એટલા માટે મેં તો એવું જ કેવા માંગુ છું કે અત્યારે જે વધતી મોંઘવારીના કારણે લોકો ટેન્શનમાં આવી રહ્યા છે એના માટે સરકારે જે છે તે કોઈ પ્રકારની યોજના બહાર પાડવી જોઈએ તો એના બદલમાં તમારે શું કેવું છે કે અટલ પેન્શન યોજના જે છે એ તો કાઢેલી છે પણ એતો અત્યારની એ તો કેટલા દિવસો પહેલાની કાઢેલી છે તો તમે આ બાબતમાં તમે શું કેહેવા માંગશો કે બીજી કોઈ યોજના સરકારે બનાવી જોઈએ
મારું તો એવું માનવું છે કે તમે જણાવો છો એ બધી યોજના સરકાર બહાર ના પાડી શકે કારણ કે આવી બધી યોજના બહાર પાડે તો સરકારને મોટું નુકસાન થઈ શકે છે પરંતુ ઘણી પણ એવી યોજનાઓ છે કે જે અઢાર વર્ષથી કે અઢાર વર્ષ ના થાય અને ઘરે બેરોજગાર હોય તેમના માટે તેમને એવું પણ શરૂ કર્યું છે કે ગામ પંચાયત હોય ત્યાં જને એક બેરોજગારીનું એવું કાર્ડ આપવામાં આવે છે કે તેને તેથી જો તે બેરોજગાર હોય તો તેને મહિને મહિને ચાર થી પાંચ હજાર રૂપિયા ખાતાની અંદર પડે તેથી તેને સપોર્ટ થાય કે તે નોકરી માટે કઈ ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય તે કઢાવવા માટે પૈસા કૂટતા હોય તો તેમ મદદ તો મને તમે એ જણાવશો કે તમારા ગામની અંદર કોઈ એવું પણ વ્યક્તિ છે કે જે આ સરકાર દ્વારા કરવામાં આવે છે રેશન કાર્ડ તેની અંદર રેશન કાર્ડ આપવામાં આવે છે તેની અંદર કોઈ વ્યક્તિ લેવા જતું હોય ન જતું હોય એવું ચ હ બોલતું